કૃષ્ણ કેમ છો?
તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું. હેલો.
બસ મેં પણ હમણાં મંદિર જઈને આવી છું. અમારા જૈનોમાં પૂજા કરીએ છીએ તો બસ આ પૂજા પાઠ કરીને આજે હમણાં ઘરે આવી ગઇ છું.
હા હા બહુ સરસ
હમ. કારણ કે છેને પૂજા કર્યા વગર વગર ચાલતું જ નથી એટલે શું દરરોજે મંદિર જવાની આદત પડેલી છે તો જ નહી જવું ત્યાં સુધી શાંતિ જ નથી થતી.
આ તો બહુ સારી આદત છે જો અને ભગવાનની પૂજા કરવાનું અને બધું યાદ કરવાનું આ તો બહુ સારી ટેવ છે જો આપણે આપણા કામમાંથી આપણે દિનચર્યા માંથી આપણે થોડો ગણો સમ સમયે આપણી મનની શાંતિ માટે કાઢીએ તો પણ આપણને કેટલું સકારાત્મક અનુભવ થાય છે આપણે કેટલું સારું ફીલ થાય છે.
હા એ તો છે જ આપણને જીવન મળેલું છે તો આપણે આપણા જીવનમાં થ જેટલું થાય તેટલું આપણે ધર્મ કરવું જોઈએ આપડે હવે જેવી રીતે પૂજા પાઠ છે મંદિરે જઈએ ઘરમાં પણ આપણે દરરોજ દરરોજ દીવાબતી કરીએ છીએ મંદિરે તો જવાનું આપડે જવું જ જોઈએ દરરોજે.
બિલકુલ સાચું કહો છો તમે. આપડે મંદિરે જવું જોઈએ ભ ભગવાનને યાદ કરવા જોઈએ. આપણા દિવસ આપણને જો સારી જે પણ વસ્તુઓ આપણને ભગવાને આપી છે આપણને એનું એનું એમને ધન્યવાદ આપવો જોઈએ. આપણને કોઈ પ્રકારની જો જીવનમાં આપ આપણે જે જગ્યાએ છે આપણને એ જોવું જોઈએ કેટલા બધા એવા પણ લોકો છે એને પણ એટલું પણ નસીબ નથી થયું તો આપણને ભગવાન થી એના માટે બહુ જ મતલબ ધન્યવાદ આભાર માનવો જોઈએ.
હા એ તો તમે બરાબર કહો છો કારણ કે જો આપણને જેને જીવનમાં સાચી દિશા અપાવનાર કોણ હોય છે ભગવાન જ હોય છે તો આપણે એ બી ધ્યાન રાખવું જોઈએ મતલબ માણસ છે ને ધર્મમાં વધારે રહેવું જોઈએ છે જેથી જીવનમાં કોઈ દિવસ અ જૂઠું ના બોલવું જોઈએ સત્ય ના માર્ગ પણ ચાલવો જોઈએ આપણે મતલબ બધા પ્રત્યે પ્રેમ દયા ને એ અહિંસાનું આપણે ધ્યાન રાખવું જોઈએ ધર્મના માર્ગ માર્ગ પર ચાલવા વાળા વ્યક્તિ છે ને અને સમાજમાં બધાનું કલ્યાણ કરવા માટે છે ને ભગવાને આપણને કેટલા બધા રસ્તા બતાવેલા છે. તો એ જ આપણે આપણા જીવનમાં થોડું જેટલું થાય તેટલું ધર્મ જીએ કરવું જોઈએ.
બિલકુલ સાચું કહો છો. આપણને ધરમ કરવું આપણને જે લાયક ભગવાને બનાવ્યા છે તો એને આપણને એના માટે આપડે જે લાયક છે કમથી કમ એટલું તો આપણને જરૂરથી કરવું જોઈએ કોઈની મદદ કરી શકીએ એટલી આપણને મદદ કરવી જોઈએ. પછી અહ દાન પુણ્ય આવા સારા કામ કરવા જોઈએ. અહ ભગવાનને યાદ કરવા જોઈએ કોઈ નાથી ઈર્ષ્યા કે એવું બધું નહી કરવું જોઈએ. તો આ મતલબ આ ભગવાન ના રસ્તે આપડે જયારે જઈએ ત્યારે આપણે અહ પોતેથી ધીરે ધીરે આપડે જાતમાં અહ આપને આપ જ સુધારા આવી જાય છે અને આપડે અહ સારા માર્ગ પર ચાલીએ તો આપણને જીવનમાં પણ અહ સારી સારો એનો અહ મતલબ અહ રિટર્ન મલે છે.
હાા એ તો છે. જ આપણેે શું ધર્મમાં ધર્મનો મુખ્ય સંદેશ તો શું હોય છે. કારણ કે જો લોકો પ્રત્યે માનવતા પ્રેમ અને શાંતિનું જ હોય છે. ધર્મ આપણને મતલબ એ શીખવે છે. કે આપણે મતલબ બધા મતલબ દરેક માણસ એક જ સમાન હોય છે. દરેક પ્રત્યે આપણેે છે. ને આદર ભાવ રાખવો જોઈએ તો તેને જ ધર્મ કહેવાય.
બલકલ સાચું કઉ છું. હા જેમ કે તમે કહો છો કે આદર ભાવ પ્રેમ બીજાઓને પ્રત્યે સહાનુભૂતિ. અ આપણે કોઈની એને સમજવાનું એ ભાવનાઓને સમજવાનું એ પ્રકારે મતલબ એકબીજાને. અ સારા અને અ જે પણ અ. રીતે આપણે બીજાને મદદ. કરી શકીએ જે પણ રીતે આપણે અ કોઈના માટે કામ આવી શકીએ તો આપણે જરૂર થી એ કામ કરવું જોઈએ. અને ભગવાન ના માર્ગમાં. જોઈએ છે કે બધા જ ધર્મ અને જાતિમાં અ કોઈના પ્રત્યે દયા ભાવ પ્રેમ આ બધી વસ્તુ તો બધા જ ધર્મમાં છે. ભલે એની રીત કે એનો તરીકો કઈક અલગ હશે પણ બધી જ જાતમાં આ વસ્તુ. તો છે જ કારણ કે. ભગવાન અ જે આપણેે. સરળતાથી અને કોઈના પ્રત્યે સારો ભાવ રાખીએ એને અમ વધારે મતલબ માને છે.
એ તો છે જ હવે જોવ હી ભારત હા. ભારત દેશમાં. જો ને હવે કેટલા બધા અનેક પ્રકારના અ ધર્મ ના લોકો રહે છે હિન્દુ છે. મુસ્લિમ છે શીખ ખ્રિસ્તી જૈન બૌ બૌદ્ધ કેટલા બધા આમ ધર્મો છે. ને હોય છે. તે લોકો મતલબ પોતાના ધર્મમાં માનવતા નો સંદેશ આપે છે. અલગ અલગ ધર્મ હોવા છતાં પણ તેઓ છેને એકબીજાના ધર્મનોો આદર કરવો જોઈએ. એવું બધું ધર્મમાં શીખવા મળે છે, કે મતલબ કોઈને છેને એકબીજા પ્રત્યે દ્વેષ કે કે એવું બધું અ નહીિ રાખવું જોઈએ. ભેદભાવ નહી, રાખવો જોઈએ. એક બીજાના ધર્મ પ્રત્યે એવું બધું કેટલું બધું ધર્મમાં શીખવા મળે છે.
બધા પ્રત્યે આદર રાખવો જોઈએ બધી ધર્મ પ્રત્યે આદર રાખવો જોઈએ અને બધા ધર્મમાં એક ભાવના તો એક જેવી જ છે. કે બધા પોતપોતાના ઈશ્વર ને અલગ અલગ પ્રકારથી યાદ કરે છે. અને. બધા જે છે. એ દયા પ્રેમ અને ગરીબોની મદદ અને જે જેને જરૂરિયાત હોય એ માણસોને કોઈ પણ વસ્તુ પૂરી પાડવાનું એ પ્રમાણે એવા સારા કર્મ. એ જ બધી જ ધર્મમાં, એવી એક પ્રકારની જવસ્તુને વધારે પડતો માન આપવામાં આવ્યો છે.
હા એ તો બરાબર કયો તમે. કારણ કે આજના ટાઈમમાં. જે હમણાં ટેકનોલોજી ના. જેવું બધું આ હમણાં જે ચાલી રહ્યું છે. તો તેમાં શું માણસો છે. ને મતલબ પોતાના જીવનમાં એટલા બધા છે. ને આમ ટેન્શનમાં. આટલો બધો તણાવ, આટલી, બધું આમ અશાંતિ બધી ફેલાઈ ગઈ છે. તો એવા સમયમાં અગર જો ધર્મ વ્યક્તિ છે. ને અગર જો થોડું જેટલું થાય તેટલું ધર્મ કરે તો તેમના મનને પણ શાંતિ મળે છે સંતોષ મળે છે. ધરમ. માં શું આપણને છે. ને આમ ખરાબ કોઈ પણ કાર્ય કાર્યો કરવાથી પણ આપણને આમ ભગવાન અંદર થી આપણને પ્રેરણા અમે છે. કે મતલબ ખરાબ કાર્યો નહી કરવા જોઈએ. તો એવું બધું આપણને અંદર થી પણ એ પણ. આપણને જાગૃતતા આવે છે.
બિલકુલ સાચું કહો છો તમે. હા એકદમ મતલબ આપણે માનવ જીવન મળ્યું છે. તો આપણને સારા કામ કરવા ધર્મ કરવા અને લોકોની મદદ કરવા એવી રીતે સારા કામોમાં આપણું જે. જીવન આપણે એનો ઉપયોગ કરીએ તો આપણું એ જે જીવન છે એ એનો મતલબ જીવાનો એ જે લક્ષ્ય છે. એ પૂરું પાડી શકાય છે. અને ધર્મનો માર્ગ આપણને એક એવી શાંતિ આપે છે. કે જેનાથી આપણને મનમાં એક સુકૂન મળે છે. કારણ કે આપણે કેટલા જે તનાવ થી આજકાલનો જે જમાનો આવી ગયો છે. કેહેવાય છે ને કે કલિયુગ ચાલી રહ્યો છે. તો આટલી બધી ચોરી ચકારી લૂટપાટ એવું બધું ચાલી રહ્યું છે તો એનામાં. જે આપણે ધર્મનો માર્ગ જે ચુનાવ કરીએ છીએ ને એ આપણે માનસિક શાંતિ માટે બહુ જ સરસ માર્ગ છે.
હા હા એ તો તમે બરાબર કહો છો હવે જોવ ને આજ કલ છે. ને કેટલાક લોકો છે ને આમ ધર્મના નામે પણ કેટલું બધું અ કેવા કેવા કામો કરે છે. એકબીજામાં અંધશ્રદ્ધ. ફેલાવે છે. અંધવિશ્વાસ ફેલાવે છે. છે. અને ઝઘડાઓ પણ કરાવે છે. પરંતુ એ સાચો ધર્મ નથી કારણ કે સાચો ધર્મ તો એને જ કહેવાય. કે મતલબ એકબીજા માટે માનવ સેવા કરે. તો એ સમાજમાં છેને આમ પ્રેમ અને એકતા એકતા સ્થાપિત કરે તો તેને. તેનું તેને જ કહેવાય છે ધરમ કારણ કે જો આવું બધું કામ કરવાથી લોકો એકબીજા થી કેટલા નફ ફરત કરે છે.
બિલકુલ સાચું કો છો તમે હા આવી બુર્ચ બુરાઈઓ ફેલાવા કરતા જો આપળે સારા કામોમાં આપળુ સમય નો ઉપયોગ કરીએ તો એ સારું કહેવાય અને જે આપળે જે જીવનની દિનચર્યામાં છે, એમાંથી આપળે જે ટલું પણ અ સમય અ સારા કામો ના પ્રયાસ કરીને આપળે આગળ વધી શકીએ તો એ આપળા માટે, અને આપળા સમાજને આગળ વધાવવા માટે બહુ સારો અ છે ધર્મ ના માર્ગ થી પણ આપ આપળે જો આપળે સમાજનું ઓ કઈક સારું કરી શકતા હોઈએ, તો આપળે જરૂરથી એવો પ્રયત્ન કરવો જોઈએ, અ કોઈ પણ રીતે આપણને કોઈને પરેશાન કરવો ચોરી ચકારી કરવી જેમ કે તમે કહો છો કે હવે ધર્મની આડમાં પણ કેટલા બધા એવા કામો થાય છે, જેનાથી માણસને દુખી, દુઃખ થાય છે, બીજાનો મતલબ અ ખરાબ થાય છે, તો એવું બધું નય થવું જોઈએ.
હા, એ તો તમે એકદમ બરાબર કીધું, ધર્મ છે, ને વ્યક્તિને કેવું આમ આત્મવિશ્વાસ અને માનસિક શક્તિ આપે છે, અગર જો આપળે કોઈ મુશ્કિલ સમયમાં આપણે અ માણસને છે ને ધર્મ છે, ને આમ અલગ જ હિંમત આ પે છે કે જીવનમાં આગળ વધવાની અ પ્રેરણા આપે છે, આપળે જેમ-જેમ ધર્મ કરતા જઈએ છે, તો તેમ-તેમ આપણને રિટર્નમાં પણ આપણને સફળતા જ મળે છે.
બિલકુલ સાચું કો છો તમે આ તો બો જ સારા વિષયો પર આજે અ મને માહિતી મલી, આપળે ફરી આના પર અ જરૂર થી ચર્ચા કરીશું, તમે પણ તમારો ખ્યાલ રાખજો
હા, એ તો છે જ એટલે જ છે ને અંતમાં કે શક કય છે કે ધર્મ છે, ને માનવ જીવન નું આમ અમૂલ્ય સ્થાન છે એટલે છે ને આપળે જીવનમાં છે ને અ ધર્મ કરતા રહેવું જોઈએ આપળે મતલબ આપણા આજુબાજુ મંદિરો હોય, છે તો આપણે છે, ને આપળે પણ જવું જોઈએ છે આપણે આપણા બાળકોને પણ શીખવવું જોઈએ છે, કે મતલબ અ રોજે મંદિર જવાનું ભગવાનને પણ પૂજવાનું આપને આપણે આવું બધું આપણે આપણા પરિવારમાં છે ને બધાને શીખવવું જોઈએ.
બિલકુલ.
ચાલો મળીએ, પાછા આપડે.